હેલો.
હલો.
હા બોલો ને.
અવાજ આવી રહ્યો છે?
એ હા આવી રહ્યો છે.
શું કે કેમ છો?
હમ હા બોલો.
તો કેમ છો?
મજામાં.
હલો.
એ બોલું
આજે આપણે વાત કરીશું ટેકનોલોજી ઉપર. સોશિયલ મીડિયા અને ટેકનોલોજી ઉપર હલો. હલો.
હા બોલો.
અવાજ આવી રહ્યો છે?
હા આવી રહ્યો છે.
આજના જમાનાનો યુવક યુવાન જે માને છે કે ટેકનોલોજી વખત જીવન અશક્ય છે.